હેલો
હલો
હા કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ શું કરતા તા?
બસ રસોઈ કરી
સાચી વાત હે જો આજનો ટોપિક સે આપણે કે ફલ ખાઈએ તો ફલથી કેટલો બધો આ ફ્રૂટ ફ્રૂટ ખઈએ તો આપને કેટલો બધો શરીરમેં આપણે પ્રાકૃતિક પ્રાપ્ત હોવે આપણે પ્રોટીન
સાચી વાત હે ને અવાજ બઉ ઓછો આવે તમારો
હા સાચ
એનામ એના માટે ગમે તે ફ્રૂટ ખયેને તો આપણે શરીરને નુકસાન ના કરે.
ભલે એપલ હો, બનાનો હો, પપીતા હો, ચીકુ હો ગમે તેતની આપણે ફલ ખઈએ ને ફલથી આપણે શરીર કેવું થાય કોઈ જાત રતની આપણે શરીરમેં બીમારી ના આવે, તકલીફ ના થાય, ટાઇફોડ, મલેરિયા ગમે રીતના તમે બીમારી કોણ દવાખાને તમારે જવું જ ના પડે તમે ફલ ખાઈએ તો તમે ટલું બાલનો ખાવશે બાલનો તમે ખાસાને તો બાલનો ખાયાથી આપણે બીમાર વધારે પડીએ.
ઘણા બધા દેશી મળે છ આપણે ફૂટ માંથી ઘણા પ્રોટીન પણ મળે છે
સાચી વાત બધા નઈ કેતા અમે બાળનો બહાર જ્યૂુસ પીનેએ છીએ તો તમે એ જ્યુસ બાળનો જ્યૂસ પીશો ને તો તમારા શરીરને નુકસાન કરશે ઓ ન ઓજું તમે ફ્રૂટ ઘેર લાઈન બનાવો ને તો તમારા શરીરમાં પ્રોટીન આવશે
હા એ બરાબર છે નવ તો જોઈએ કે ફૂટ ન જ્યુસ પીવા કરતા ફ્રૂટ વધારે ખાવું સારું કેમકે તમે આપણે ફ્રૂટ માંથી બનાવીએ તો જ્યુસ નાવ એમાંથી કેલરી જતી રહે ને પણ એમાંથી નીકળી જતું હોય છે અને જયારે આપડે અ ફ્રૂટ એમનું ખાય છે ને તો આપણે એમાં પ્રોટીન વિટામિન એડીસી
હાચી વાત છે જેટલી બધી આપણી ઘરની ખોરાક ખાશો ને તો ઘરની ખોરાક શરીરના માટે પ્રોટીન કહેવાય જેટલું તમે બહારનું ખાશો ને વધારે બીમાર પડશો દવાખાને બી તમારે પૈસા હાલવા પડશે ને આપણે તકલીફ વધારે પડશે એના તો સારું તમે તો તમે સવાર મેં એક એપલ યા એક તમે કીવી ખાઓ ને તો બી સારું કહેવાય
હા એ વાત સાચી છે
ચાય પીતા હોય તો છાય ના પીવાની આપણે દૂધ પીઓ દૂધથી આપણા શરીરમાં પ્રોટીન આવે
હા બરાબર છે
દૂધ બહુ આપણા છોકરો માટે ને આપણા માટે સારું કહેવાય શરીરને ચાય પીએ ને તો ચ થી કેટલા બધા નુકસાન થાય આપણે ખબર હે ઘણા માણસ તો ભલે નુકસાન થાય ડાયબિટી ટીસ થાય લેકિન ચાય તો પીવાની એને જે તમે ફ્રૂટ ખાવઓ ને
હા હાચી વાત એ હે નહી?
એટલા અ આજકાલ ના આ તો અત્યાર તો બધા તો આ બાબત ચાલતો હોય છે પણ આગળ રાજા રેતા હોય છે એ લોકોને ચા વગર નથી હાલતું એમ તો લોકોને સવારે તો ચા જોતી જ હોય છે
સાચી વાત હવે ના માણસને શું છે તમે આપે ઘરના બધું સારું નહી લાગે બધું તમે બાર માં બાર નાં હવે હવેના લોકોને બહુ સારા લાગે છે લેકિન બાળના સામે ખાસોને તો કેટલી બીમારી આવે આ ખબર નઈ
હ
ખાવં છો ને તો આપણે શરીર માટે નુકસાન ના કરે સારું કહેવાય
હા એ બરાબર છે
હાચી વાતે હે કે નહી
બરાબર છે
ગમે તે તમે ખાવાનું આપણે સવાર મે એને તમે ટાઈમ રાખવું જોઈએ ક્યાંના ટાઈમનું હું ખાધું છે ને આપણે પાણી પીવા પાણી બી શરીરમાં પીવું જરૂરી છે હા પાણી બી પીવાથી ટાઈમ રાખવી પડે તમારે
હા એમ છે
ગમે ત્યાં શું કરતા હોય આ મોબાઈલ જોતા હોય તો ખાવાનું પાણી બધું બધું ભૂલી જાય
થઈ પસ ધ્યાન જ નથી રેતું પણ આપડે બાળકોને શીખવાડવું જોઈએ
સાચી વાત આપણે જેમ કરીએ તો બાળક શીખી જાય ને આપણે જેમ ગમે આપણી બધી બધાની કહેવું હોય ને જેવુ બાળક બી શીખી જાય સવારે ઉઠે બાળકને આપણે રોજ નહીં થતા દૂધ આલો તો હવે તો શું કોઈ દૂધ ને ફ્રૂટ નહીં આપણે બિસ્કીટ દે તો બિસ્કીટ તો શરીર માટે કેટલા નુકસાન કરાવ છોકરોને
હમ
તમે છોકરો ને દૂધ આલો સવાર દૂધ પ્યાલો આપો ને તો સારું કહેવાય એપલ દૂધે એ બી તમે આપો ને તો સારું કહેવાય
વાત સાચી
હવે શું છે માણસ બધા શું કરશે દૂધ મેં બાંધ મીઠા નોકશેને પેલો પાવડર આપશે ને આ બિસ્કીિટ આપશે અને એનાથી આપણા છોકરાના શરીરને નુકસાન થાય
આપણે થોડું નોર્મલ ગરમ કરીને આપીએ
લેકીન હાચી વાત કેવ તો ગામડામાં તો બધા બચારા ક્યાંય દૂધ ને હુદ ને ફ્રૂટ ખાવા બેચ છે ગમે તે ચાલે
હા એ બ
શહેરો મ તો કેટલા બધા છોકરો ના મા બાપ, બધા કરતા હોય પેલું આપે ને એલું આપેને ટુશન થી પેલું આપેને ગામડા આવે, ક્યાં બેસાાવો છોકરોને ક્યાં દૂધ ને ઉધ કશું પડી હોય ન રોટલી ને શાક ખાવુ, તો રોટલી શાક ખાય ને તો બી ઓ છોકરોને શરીર માટે બહુ, લાભદાયક છે. તમે છોકરાને દેખો ને ગામના દેખો તો તમે ગામ, ગામડા ગામડાના છોકરા હશે એ તંદુરસ્ત હશે. કેમ કે બધું દેશી ખાવાના મળે છે નેને ગ શહેરના છોકરોને બધું, પાવડર મિલાવટવાળા બધુ ખાવાનું મળે છે માટે એવું,
હા એ બરાબ છે.
ગામડામાં બધું આપણે, દેશી ખાદ થી પાકેેલો હોય ને એના માટે, તો ફ્રૂટ ભી ખાઈએ તો બી સારા કેહેવાય. ગામ મે તો,
દવાઈ થી ના પાકી શહેરોમાં તો ગમે તે આપણા હવે ન જ્યાર થી તોડ્યો હશે તો આપણે, કાલ ખાવું હશે તો કેમિકલ ગાલેને મૂકી દે તો પાકી જાય,
હા
તો શરીર તો આપણે શરીર માટે નુકસાન કરે છે.
એનાથી હાર તમે ગા, ફ્રૂટ ખાવઓ ને ગમે છે અમે તો બધા આમ જ છે શહેરોમાં કે ગામ બધા ફ્રૂટ, કૅમિકલ થી જ પાકે છે લેકન અમાર તો, તો આમે શું અમારા ઘરના પોતા પોતાના ઘરમે જ ઝાડ લગાયેલો છે ચીકુનો સીતાફળ, ફળ નુ, ઓલ પેલા જામફલ જામફલ અમૃત શું બોલે છે અમૃત બોલે છે ને એને, એનું ઝાડ અમારા ઘરમાં જ લાગેલો હતો અમે ક દ, પાલા મોટા મોટા આવે ને તોળેને, બધા આમ આપેડે કટ્ટો નહી આવતો કટ, ફલને મૂકી એને ગર ગરમાસ થી પાકી જાય એ અંદર પેપર પેપર મૂકો અંદર, તો ગરમાશથી પેલાં પાકી જાય કશું દવા હવા નહીં મૂકતા તો એ સારું કહેવાય અમારા માટે.
હા એરી ત સારી વાત છે અત્યારે પકાવેલા આપ પકાવેલા ખાવા,
હા મારે તો, કરરમુતી ઝાડમાં તો તોડવાના જ છે ને. તો ખુલ્લા ઘર હોવે ગામડામાં તો તો બધા ચાર પાંચ જાડ ડાલે આપણ નિંબુ નહી હો તો નીબું લાગેલલો છે. એના ઉપર બી બહુ નીબું આવે છે, તો ઉનાળામાં તો અમે બધા જ્યુસ કરી કરી ને પીએ.
જાવ ઘર અને ઘરનું ખાવાની મજાઆવે,
તો મજા તો આવે તો બીમાર બી કેટલા પડીયે આપને નુકસાન કેટલું થાય. દેખો બીમાર નાયારા પડીયે ઘર વાળા બધા હેરાન થાય પૈસા બી નાયારા લાગે. દવાખાનામાં દાખલ થવાનું આપડે.
હા.
સ્વાદ એ મૂળાનો સ્વાદ લઈએ તો કેટલી બધી જાતની આપણેને તકલીફ થાય
હમ સાચી વાત
સારુ તમે ઘર મે ઘરની વસ્તુ ખાઓ અને તમે ફ્રૂટ ખાવાનું રાખો ને તો સારું કહેવાય. ગમે તે જાતને તમે રોજ એક ફ્રૂટ ખાવઓ તો તમારા મહિનાથી તમે લોય જોયો હોય ને તો બઉ બ સરસ લોહી બતાવશે તમારે કોઈ દાળ લોહી ઓછું ના પડે તમારે
હાસી વાત હે.
ના માટે બાળનું ખાવાનું ઓછું રાખવાનું આપણે ઘરનુ ગરમેલો અંદરની વસ્તુ ખાવાની પ્રોટીન મળે એને
એ વાત સાચી છે.
સાચી વાત નહી મારા છોકરાને એવી કે પાડી સવારે ઉઠતા દૂધ દૂધ આપવાનો દૂધ મેં કીવી આપવાની તો સવાર મેં નાહે ધોયે નાસ્તો કરવાનો નાસ્તો બી આપણે એ ગમે જતા નાસ્તા નહી બનાવતી પેલી ખાલી મગ નહિ હોતા મગ
હા હા.
બસ મગ ઉપ હા મગ ઉપફાળે ફાળીને હમને સીટી લઈને એને આપું તો સરસ કહેવાય કઠોર ઓ છોકરાને તાગત મગ તો કેટલા તાગતવર હોય એ કોઈ દાડે ખૂનની કોઈ દાડે ખૂનની કમી ના આવા દે ને ને મગ તાગત બી હોય આપણે છોકરાઓને બહુ પ્રોટીન મળે. ને આપણે બી ખાઈએ ને તો આપણા માટે બી સારું કહેવાય.
કઠોળ ખાવું હોય તો સારું પણ આપડે ફળ તો કઠોળ ખાઈએ ને તો વધારે સારું
સાચી વાત કઠોર બી ખાઈએ ને તો આપણા માટે સારું ને એઉ બી તમે રાત્રે સુઓ ને તો પાણી ભેગવી દેવાના સવારે ઉઠી ને તમે એમને આમ ખાવો ને તો બી સારા કેવાય શરીરમાં તો ચણા હોય મગ હોયએ ઉળદ હોઈએ એ બધું શરીરમાં છોકરા માટે હારા કહેવાય.
હા.
ને આપડે બી ખાઈએ ને તો કોઈ દાડે કમી ના આવે થકાન નહી લાગે.
હા એ પણ સારું છે.
તેના મારા શરીરને બહુ હચવું પડે ગમે તે જાતની બહાર બહારની વસ્તુ નહી ખાય. હાચી વાત છે. આપણે જેવી છોકરોઓને ટેવ પાડશો ને જેવા છોકરા કરશે આપણે બધું છોકરોને ઘરનું આપ છોકરા ખા ઘરનુ ખાવાની આદત પાડશે ને આપણે પોતે જાતે બહારનું ખાશે તો છોકરા જોવશે ને આપણે
તે બરાબર છે.
હાચી વાત હેકે એના માટે છોકરો ની બી ફ્રૂટ રોજ રોજ ફ્રૂટ ગમે તે ફ્રૂટ આપવાનું જ હોય તો શરીર સારું કહેવાય છોકરા માટે ને આપણે બી સારું કહેવાય આપણે બી ખાઈએ ને
બરાબર છે આપડે છોકરાઓને પણ વાડવું જોઈએ અને મને એમ કો સંતરા હોય, નારંગી હોય, તરબુજ હોય એ બધા ને સારુ કે હા તબલીત મા પાણીની
ચાલલો હવે મને બહુ ગમ્યું છે તમારી સાથે વાત કરવાનું બહુ મજા પણ આવી છે. પછી કરી કહ
ઓકે